તું કેમ છે ઘણા દિવસ પછી વાત થઈ રહી છે.
હમણાં થોડું કામ ઓછું હતું એટલે વિચાર્યું કે તારા સાથે લાંબી વાત કરું તું શું કરી રહી હતી.
હું તો હમણાં જ બેંકના કામ વિશે વિચારતી હતી. આજકાલ બધુ જ પૈસા ના લેવા દેવા બદલાઈ ગયું. છે ને.
સાચી વાત છે પહેલા તો બેંકમાં જવું પડે લાઈનમાં ઉભા રહેવું પડે અને હવે તો બધું હટમાંટ થઈ જાય.
હા હવે તો ઘર બેઠા જ પૈસા મોકલી શકીએ બીજાને આપી શકીએ અને પોતાના હિસાબો પણ જોઈ શકીએ મને તો ખુબ જ સરળ લાગે છે.
જ્યારે તાકીદ હોય ત્યારે ખુબ ઉપયોગી છે નહી તો બેંક જવું એટલે સમય બગાડવો.
અને હવે તો નાની દુકાનોમાં પણ પૈસા આપવા એ રીત બદલાઈ ગઈ. બધા ફોન જ ઉપયોગ કરીને ચુકવણી કરે છે.
હા મને પણ યાદ છે પહેલા આપણે નાના લઈને જ જતા હવે તો ક્યારે ખિસ્સામાં નાના પણ નથી હોતા.
બરાબર અને છતાં કમાં તકતું નથી. ફોનમાં જ બધું થઈ જાય છે એટલે કોઈ ચિંતા જ નથી.
તને ક્યારે ડર લાગ્યો છે કે આ રીતે પૈસા મોકલવામાં ભૂલ થઈ જાય તો.
સર્વાતમાં તો લાગતો હ પણ પછી સમજાયું એ ધ્યાનથી કામ કરીને તો કોઈ સમસ્યા નથી. ના મારે નંબર ચકાશે તો બધું સલામત રહે છે.
હા સાચું છે હું પણ હમણાં બહુ ધ્યાનથી જ કામ કરું છું કારણ કે એક વાર ભૂલ થઈ જાય ને તો પાછું લાવવું મુશ્કેલ બને.
અને એક વાત વધુ છે. હો તો લોકો બિલ પણ જ ભરે છે. વીજળી પાણી બ .
હા મને પણ આ બહુ ગમે છે ક્યાંય જવું નથી પડતું બસ થોડા મિનિટમાં બધું પૂરું.
પન તને ખરાબને લાગે છ. કે બધાને આવડે છે?
નહી બધાને નથી આવડતું ખાસ કરીને મોતા લોકો મારે થોડું મુશ્કેલ છે. તેમને શીખવું પડતું હોય છે.
હા મારી મમ્મીને પણ શરૂઆત માં મુશ્કેલ લાગ તો હતું પણ હવે ધીમે ધીમે સીકી ગઈ છે.
બહુ સરસ જો બધા શીખી જાય તો બહુ સહેલાઈથી થઈ જાય.
એક વાત કહું મને લાગે છે કે હવે સમય સાથે આ રીતે વધુ વડશે લોકો બેંકોમાં ઓછા જશે.
લાગે છે કારણ કે બધું સરળ અને ઝડપી છે.
અને સલામતી પણ મહત્વની છે. આપને પોતાનો ગુપ્ત શબ્દ કોઈને કહેવાનો ન થી.
હા એ તો સૌથી મહત્વની વાત છે ઘણા લોકો આમાં ભૂલ કરે છે.
સાચું છે જો આપણે સાવચેતી રાખીએ ને તો કોઈ સમસ્યા નથી આવતી.
તું સાચું કહે છે અને આ રીતે આપણે સમય પણ બચાવીએ છે.
હા અને સમય અને મહેનત બંને બચાવે છે.
સારું વાત તો ખુબ રસપ્રદ ચાલી રહી છે હું તો હજુ વધુ સમરવા માંગત માંગુ છું.
હા હા હું પણ હજુ તો ઘણી વાતો બાકી છે.
કઈ વાત બોલને હું સાભળું છું.
હા હા બરાબર છે હવે તો બસ કો ણ સાથે હોય એટલે બધું જ થઈ જાય છે કિસ્સામાં નાના હોવાની જરૂર જ નથી રહેતી
મને સૌથી વધારે શું ગમે છે?
શું ગમે છે? મને પણ જાણવું છે.
જયારે કોઈને તરત જ પૈસા આપવાના હોય ત્યારે એકદમ સરળ થઈ જાય પહેલા તો રાહ જોવી પડે.
હા પહેલા તો કેવું પડે કે પછી આપો ત્યારે એકદમ
અને સામો વાળો પણ તરત જ લઈ શકે છે. કોઈ મોડું નથી થતું.
હા અને એક વાત વધુ છે. હોય તો નાના નાના વેપારીઓ
હા મેં પણ જોયું. કે રસ્તા પરની દુકાનમાં પણ હવે આ રીતે ચુકવણી ચાલે છે.
અને આથી તેમને પણ ફાયદો થાય છે. ના ના રાખવાની છે. ચિંતા ઓછી થાય છે.
બરાબર અને ચોરીનો ડર પણ ઓછો રહે છે.
સાચું છે અને હિસાબ પણ સરળ થઇ જાય છે બધું નોંધાઈ જાય છે.
એક વાત પણ મને ગમે છે પછી ક્યારે કેટલા પૈસા ક્યાં ગયા એ જોઈ શકાય છે.
અને કોઈ ભૂલ થઈ હોય ને તો પણ તપાસ કરી શકાય છે. છે.
તને ક્યારે એવું થયું છે કે પૈસા મોકલ્યા પછી ચકાસવા માટે ફરીથી જોયું હોય.
હા હું તો હંમેશા જોઉં છું ખાતી કરવા માટે કે બરાબર જગ્યાએ ગયા છે કે નહી.
હું પણ એજ કરું છું કારણ કે થોડી બેદરકારી રાખીએ તો મુશ્કેલ થઈ જાય.
સાચું છે અને હવે લોકો પણ જાગૃત થઈ રહ્યા છે.
હા ઘણા લોકો છેતરાયા છે. એટલે હવે બધા સાવચેત છે.
અને આપને પણ બીજાને સમજાવવું જોઈએ. તે કોઈને પોતાનો ગુપ્ત શબ્દ કે માહિતી આપવી જોઈએ નહી.
ખાસ કરીને વડેલોને સમજાવવું ખુબ જરૂરી છે.
હા. મારા બાજુમાં એક કાકી રહે છે તેમને પણ શરૂઆતમાં કઈ સમજાતું જ ન હતું મેં તેમને ધીમે ધીમે સમજાવ્યો. હવે તો તેઓ પણ પોતે કામ કરી લે છે. છે.
બહુ સારું કર્યું તુંએ, આ રીતે આપને બીજાને મદદ કરીએ તો બધાને સરળતા થાય છે.
હા અને એક વાત વધુ છે, હવે તો દુકાનમાં પણ બાકી પૈસા પાણી સમસ્યા નથી રતી.
હા, હા, એ તો સાચું છે, પેલા તો નાના નાના ના હોય, તો મુશ્કેલ પડી જતી.
હવે તો જેટલું હોય ને તેટલું જ આપીએ એકદમ ચોક્કસ.
અને કોઈ ગડબડ પણ નથી રેહતી.
વધુ સ્પષ્ટ રહે છે.
તું એક વાત કહીશ, તને આ રીતમાં કઈ ખામી લાગે છે?
ખામી તો ખાસ નથી, પણ જો ફોન ન હોય કે બેટરી ખાલી થઈ જાય, તો મુશ્કેલી થઈ શકે છે.
હા, એતો સાચું છે, એતો થોડી તૈયારી રાખવીજ જોઈએ.
હા અને નેટવર્ક ન હોય તો પણ કામ અટકી શકે
બરાબર એટલે બેટર્ન રીત જાણવી જોઈએ.
હા, એ થોડીક રકમ નાણા તરીકે પણ સાચવી રાખવી જોઈએ આપની પાસે
હાં, એ સમજદારી છે, હાં, સમય બચાવે છે, મહેનત ઓછી કરે છે અને સરળતા વધારે છે.
અને ભવિષ્યમાં પન આ વધુ વર્સે એવું મને લાગે છે.
હાં, મને પણ લાગે છે કે લોકો આ તરફ વધુ વરસે.
અને આપણે પણ નવા નવા રિસિક ખવી જોઈએ કે તેથી આપને સારી રહે.
હા, શીખવું તો ક્યારે બંધ ન કરવું જોઈએ.
બરાબર કહ્યું હતું અને આ વિષય પર વાત કરી ને મને ખુબ જ રસપ્રદ લાગે છે.
છે, હજુ પણ ઘણી વાતો બાકી છે.
હા, ચાલ અવે આપણેે બીજી પણ વાતો કરીએ.
હા, હું તૈયાર છું બોલ.
હા.
તું જે કહી ને તે હિસાબ સરલ થઈ જાય, એ વિશે હું થોડું વધુ વિચારતી હતી.
હા બોલને શું વિચાર્યું?
પેલા આપને કેટલી વખત ભૂલી જતા કે કયા કેટલા ખર્ચ્યા, હવે તો બધું દેખાઈ જાય છે.
બરાબર છે, વે ડરેક લેવર દેવડની નોંધ રહે છે. એટલે પછી પાછું યાદ રાખવુ નથી પડતું.
હા અને ઘરનો ખર્ચ સંભાળવો પણ સરળ થઇ ગયો છે.
ખાસ કરીને જયારે મહિનાનો હિસ સાબ કરવો હોય ને, ત્યારે તો બહુ મદદ મળે છે.
શકીએ કે કેટલા પૈસા બાકી છે.
આજથી આપનું આયોજન પણ શરૂુ થઈ શકે છે.
સાચુ છે, પેલા તો અંદાજે કામ ચલાવવું પડતું, હવે ચોક્કસ માહિતી મળતી છે.
અને એક વાત વધુ હવે લોકો બચત કરવા માટે
હા, કારણ કે બધું સ્પષ્ટ દે ખાય છે, તો સમજ પડે છે કે ક્યાં વધારે ખર્ચ થાય છે.
બરાબર ને પછી આપને એક જ ઓછ છો કરવાના પ પ્રયાસ પન કરી શકીએ.
તને લાગે છે કે આ રીતે લોકો વધુ સમજદાર બન્યા છે.
હા થોડા પ્રમાણમાં તો બન્યા જ છે કારણ કે હવે દરેક ખર્ચ સામે દેખાય છે ને.
અને ઘરના મોટો ખર્ચ લોકો પણ હવે ધીમે ધીમે આ સ્વીકારી રહ્યા છે.
શરૂઆતમાં તો તેમને મુશ્કેલ લાગતું હતું પણ હવે સમજ આવી રહી છે.
મારી મમ્મી પણ હવે તો પોતે જ કામ કરી લે છે મને બોલાવતી પણ નથી.
બહું સારું એટલે હવે તને પણ આરામ મારે છે.
તો વિશ્વાસ આવ્યો છે.
હા તો સૌથી મોટી વાત છે કોઈ પણ નવી વસ્તુ શીખ. કે તે આત્મવિશ્વાસ વધે છે.
અને આ રીતે પરિવારના બધા લોકો જોડાઈ શકે છે.
હા અને એકબીજાને મદદ. પણ કરી શકે છે.
તું ક્યારેય કોઈને શીખવતી વખતે મુશ્કેલી અનુભવે છે.
કેટલી વખત. કારણ કે દરેકની સમજ અલગ હોય છે.
પછી શું કરે છે.
ધીરજ રાખું છું ધીમે ધીમે સમજાવું છું ફરીથી બતાવું છું.
એ જ સાચી રીત છે ઉતાવળ કરીએ ને તો સામે વાળો ગૂચવાઈ જાય છે એટલે ધીમે ધીમે જ સમજાવવું જોઈએ તો જ એ લોકોને સમજ પડે છે.
અને જો તેમને સમજાઈ જાય તો તેમને પણ આનંદ થાય છે ને આપણને પણ.
સાચું છે અને પછી તેઓ બીજાને પણ શીખવે છે.
આ રીતે જ્ઞાન ફેલાય છે.
હા, અને સમજ પણ આગળ વધે છે. કઈ?
હવે આપણે દૂર બેઠેલા લોકોને પણ તરત જ મદદ કરી શકીએ.
હા, એ તો ખુબ સારી વાત છે. કોઈને જરૂર હોય ને તો રાહ જોવી નથી પડતી.
અને સાથી સંબંધો પણ મજબૂત બને છે. હ.
બરાબર કારણ કે મદદ સમયસર મળે ને તો લોકો ખુશ રહે છે.
અને વિશ્વાસ પણ ધીમે ધીમે વધે છે.
હા વિશ્વાસ ખુબ જ મહ તવ્ ના છે.
પણ એક વાતનું ધ્યાન રાખવું ખુબ જરૂરી છે.
કઈ વાત?
હો, જય્યારે વ્યક્તિ સાથે લેવા દેવાડ ન કરવી.
હા, એ તો ખુબ જ મહત્વનું છે. ઘણા લોકો છેતરાય જાય છે.
અને કોઈ સંદેશ આવે કે, ફોન આવે તો તરત જ વિશ્વાસ, ના કરવો.
પેલા ચકાસવું જોઈએ. પછી જ કોઈ પગલું લેવું જોઈએ.
બરાબર સાવચેતી રાખવી એજ તો સલામતી છે.
તું એકદમ સાચું કહે છે.
અને આપને પોતાનો ગુપ્ત શબ્દ કોઈને આપવો નહીં.
તો ક્યારે નહીં?
અને જો ક્યારેક સંગાત થાયને ત તરત જ કાર્યવાહી,
હા, મોડું ન કરવું જોઈએ.
કરી શકાય છે.